હલો. હલો હેલો. હેલો જ જય માતાજી તમે ખેતી વાડી માં ખેતીવાડી માં તમે શું કરો જીગરભાઈ
અમે ખેતીવાડી માં તમાકુ વાય છે તમાકુ ના પીલા પાાગળ છે પીલા ભાજીને તમાખું વાબાની છે વાઈ ને પછી વેચી મારશો એના પૈસા આવશે પૈસા લઈને વાપરશું મોજ કરશું ફરવા જશું પછી એને પૈસા લઈને પછ બ બીજું વાત બીજું મગફળી વાવીશું મગફળી જ દેશી મારશું બટાકા વાવશું બટાકા વાવું બટાકા દવા નાખશ વેશી મારશ પૈસા કમાવું કરોડપતિ થઈ જવાનું અંબાની ખરીદી નાખશ
અ તમારે મગફળીમાં કે કેવો રોગ બીજો નિંદામણ કેવું છે
મગફળીમાં એટલું નિંદાવન છે કે હું નિદવા બેસું તો મહિને નિદાય ના રહેે એટલા માટે કેવા માગુ છું મગફળી વાવવી જ વાવવાની ના હોય
આ તમે તમે પશુપાલન નું કરો
ના બધો બકરા રાખું છું કેમ કે પશુપાલન ઘણું કોઈ બકરા તો રેટાશ થોડી મૂકવાના કારણ કે બકરા તો જેેઠા જતા રહી ને પછી સાંજે આવી જઈને એને દોઈને વેચી મારવાનું દુધ ધોઈને પછી એને પન દાડી પગાર આવે એ પછી વાપ રવાના પછી એને પછી પછી પંદળ ફરીથી આવે પૈસા આવે પછી પછી બાર મહિનાનો એક વધારો આવે વધારામાં આપણે જેટલા પૈસા આવે પૈસા અહીની જે ફરવાની નીકળી જવાનું
તો બકરા વિશે તમે જીગરભાઈ એમને માહિતી આપી શકશો તમારો બકરી બકરો કેટલા લીટર દૂધ કાઢે છે
અમારે બકરી દૂધ નહી કાઢતી બકરો
તો તમારે અમારે અમારે અમારે પગરો પાડો છે ને
હા હા બોલો પરતભાઈ
હેલો
હા બોલો પરતભાઈ
અમારે ભઘરો પાડો છે ને જીકર ભાઈ અમારે ભઘરો પાડો પંદર લીટર દૂધ કાઢે છે ને પાડા ને પાપડી સાગરદાણ વગેરે વગેરે મૂકીએ છીએ તમે ભઘરો પાડો રાખો છો?
ના હું તો તો હું ભગરો પાડો નહી રાખતો કારણ કે બકરો રાખું છું બકરો કારણ એક દિવસ નું પચાસી થી પંચોતેર લીર દૂધ કાઢે છે બકરો રાખવાનું બહુ ફાયદા છે
તો હું તમને ખેતીમાં માહિતી આપી શકું
હા તમે આપી શકો પરતભાઈ
તો તમે મગફળીમાં છે ને તમે પુરુષો નું તમે જો ખાતર ના ખુ તો એમાં બઉ તમને ઉત્પાદન મળી શકે છે પુરુષો તો ખાતર નાખવાથી મગફળી પીળી પડતી નથી છતાં ઉત્પાદન વધારે આપે છે તમારે છે ને પાક વધારે બેસવાનું સભ્યતા વધારે રહે છે પુરુષો ના ખાતર ના હોતું
હા હું તમને ભરતભાઈ વાત કહેવા માગુ છું
હા
હું પોઈથી ફરવા ગયો હતો ત્યારે અમે પાંચ મિત્રો હતા અને પછી ત્યારે ફરવા ગયા ત્યારે ગય રેલવે રેલવે ગાડી માં ગયા પછી યાથી ગાડીમાં ગયા પછી પછી ત્યાં ગયા ત્યાં એક રૂમ રાખ્યો ત્યાં રૂમ રાખ્યો પછી ત્યાં એક મનાળી ભેગી થઈ મનાળી મને અમે બે જણાઈ જોઈ અને મંનાળી બે હતી બે મનાળઓ જોતા હતા એ મનાળી અમારી સાથે એ પણ ઢગો પણ ચડવા આવી હતી ઢગા જો ધોળીયો ઢગો કહેવામાં આવે ઢગા પણ ચડ્યા હતા. પછી એના ભાખરા ઉપર ચડ્યા. ત્યાં ફોટા પાડ્યા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી પછી ત્યાંથી નીચે ઉતર્યા ત્યારે અમે પછી આસ્તે આસ્તે નીચે જતા હતા ત્યાં એ પણ મંડાળી હતી મંડાળીના વલોગમાં હું ગયો હતો મેને ગયો પછી એના પછી મેં ની આવ્યા પછી દસ રૂપિયામાં ટિકિટ લઈને અમે જમવા બેસી અમારી સામે જ બંને જમતી હતી જમવા મનાડી અમને કીધું ચલો અમે મનાડી સાથે ગયા મનાડીએ અમે એક ગાડીમાં બેસી ને પછી મનાડી એના બીજા ગાડી માં જતી રહી અમે એકલા રહી ગયા એ નાવી -
સર અમે મનાડી રાખતા નહી અમે મનાડો રાખીએ છીએ અમારે મનાડો દિવસ નું પાંચ લીટર દૂધ આપે છે મનાડો અમને ખેતીવાડીમાં સહાય કરે છે મનાડો અમારી અમને નિંદા આવે છે. અમારું બધું ઘરનું કામ કરી આપે છે. મનાળો દૂધ ભરાવા જાય છે. બાઈક લઈને વગેરે વગેરે બધું કામ કરે છે મનાડો
ભરતભાઈ હું તમને કહેવા માગુ છું તમારી બાજુમાં કોઈ નથી ને હાલ
ના હાલ અમારી બાજુમાં કોઈ નથી.
તો હું તમને કહેવા માંગુ કે મનાલી ટી મનાલી મનાળા ને બહુ પ્રેમ કરતી હતી મનાલી એ મનાડી બઉુ એટલું હતું કે એના મનાડી ના લગ્ન થઈ ગયા. રાખડી ગયો અને રાખડી ગયો ને આજે મારી સાથે વાત કરી રહ્યું છે.
તો સર તમે મનાળા ને શું કેવા માંગશો? બે બોલ કહી શકો છો મનાળીને તો મનાળી તો- પ્રેમમાં પાગલ થઈ ગઈ. મનાડો અમારો અમારો મનાડો છે ને ફાંસો ખાઈને મરી ગયો જીગરભાઈ.
એ મજાડો તો હજીથી પણ મર્યો નથી. મજાડો તો- બીજી ની શોધમાં જતો રહ્યો છે અને મનારી તો- બીજાને લઈને મોજ કરી રહી છે. મજારો હવે શું કરે મજાાર ને કોઈ આરો રહ્યો નહી. કારણ કે બીજી મજા અને મળી પણ પાંચ- પચાસ થી અસી કિલોમીટર ના દૂરી મળી મલાની- અને ભેગા થવું જવું હોય તો અને મંજાળીને બહુ- પૈસા ની જરૂર પડે એટલા માટે આજ મનાડો મારી સાથે વાત કરેલો છે ફોનમાં-
હા હા હા જીગરુ ભાઈ તમે તમાર બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ વધારે આવે છે તમે હસવારનું- થોડું ઓછું રાખો. એમાં તમે શું કહી શકશો અમારે એક ઊંટ છે જીગર ભાઈ તમારે શું ઊંટ તમારે- ખેતીવાડીમાં જોતો હોય તો તમે આવીને જોઈ શકો છો.
ના ના ભરતભાઈ અમારો નહી જતો હું.
અમારો ઊંટ છે ને દિવસ નું- દિવસનું અમારે વીસ લીટર દૂધ આપે છે. અને ખેતીવાડીમાં તમારે- જેમ કે મગફળીમાં કોઈ ખરપવાનું હોય. કોઈ બી વગેરે વગેરે કામ કરી શકે છે અમારું ઊંટ.
હું ભરતભાઈ તમને એક આમ માગુ છું તમે મને માહિતી આપો કે- ભણવા કેટલા વર્ષે ગયા અને કેટલા વર્ષે છોડી મૂકી?
જીગરભાઈ અમે ભણવાવામાં તો એવું છે કે અમે બાર પાસ કર્યું હતું ભણવાનું મારે કોલેજ ચાલુ છે. ઠીક- બહુ મજ સવારમાં કોલેજ જવાનું ડીસા જવાનું હોય છે. સવારે- સવારે જાગી ને ચા પીને સવારે ગામ માં જવાનું બસ- બેસવાનું પછી નાસ્તો કરીને કોલેજમાં- ભણવાનું લેક્ચર લઈને પછી પાછા ઘરે આવવાનું ઘરે આવીને કામ કરવાનું નાહવાનું વગેરે વગેરે. બધું કામ કરવું પડે છે.
હા તમને શાળા માં કોઈ મનાળી પસંદ આવે
હા સર અમારા કોલેજમાં બે મિનાળે છે બે બે ની જોળે હું વાત કરું છું એક મનાળી સારી છે એક મનાળી પૈસા બઉ ભગાવે છે બે હજાર રૂપિયા ખર્ચો લાગી જાય છે મને એક મનાળીમાં
તો ભરતભાઈ હું કવ મા એક મડી મારા માટે પણ ગુતી આપો
મ જ જગર પ મળી જશે મનાડી તમને કેવી મનાડી જોય ધોળી મનાડી જોઈએ કાળી મનાડી જોઈ પૂરી જો કે કેવી કેવા કલરમાં તમારે મનાડી જોવે
મારા તો રશિયાથી મનાલી મળી આપો
પિંક મનાડી જોય છે તમારે રશિયન
હા
હસવાનું ઓછું રાખો જીગર ભાઈ
એમ ભરત ભાઈ એવું ત કેવા વાગુ તમે ફ્રી ફાયર રમો છો કે નહી
સર એવું મોટુ એ ગેમ છે ને એ ગેમ જીગરભાઈ ના રમાય કારણ કે કે આપડે મગજમાં થોડુંક એવું બધું લોડિંગ કરી શકે છે વીએ ગેમ ના રમવી જોઈએ
હ એકદમ સાચી વાત કરી તમને હું તમને એ કહેવા માંગુ છું કે તમે ક્યાં ફરવા જવાનું પ્લાન બનાવી રહ્યા છો
હા સર આપડે જીગર ભાઈ આપડે હો ને કિશન ને શવણ ને આપડે બધાને ગિરનાર ફરવા જવાનું છે બે સ્કોર ને એક ફોર્ચ્યુનર તૈયાર કરી છે તમે સ્કોર્પીયામાં બેસશો કે ફોર્ચ્યુનરમાં
નહી નહી સર બરોપર હું તો સ્કોર્પિયોમ ફોર્ચ્યુનમાં નહી બેહું કારણ કે હું તો એક અલગ સેલિબ્રિટી તરીકે જવાનું કારણ કે મારા માટે બીએમ ડબલ્યુ જોવે
તો સર બીએમડબલ્યુમાં અમે અમે સ્કોર્પિયોમાં હા આગળ રહીશું વચ્ચેમાં તમારી બી એમડબલ્યુ રાખીશું કારણ કે ગેંગસ્ટર જેવી એન્ટ્રી પડે ને
હા અને ગિરનાર જઈને પણ આપણે તો કોઈ હાથમાં આવાનું નથી કારણ કે આપે એ ત્યાં જઈને બાવા ના રૂપ લઈને બેહી જઈએ
સર એવું તો અમે કેવા નહી માંગતા હતા તમે સર બાવા જીગર ભાઈ તમે બાવો બની શકો છો અમે તો ગેંગસ્ટર છીએ યાર અમારી બાવા બણી મેળ ના આવે અમારી મનાળીઓ રખડી જાય છે એમાં
અમારે મનિયાની નહી એના કારણે અમારે બાવો બનવાની બહુ શક્તિ જરૂરી છે
શું તમારી મનયાડી તમને દગો આપી ને જતી રહી નેપાલમાં
હા જતી રહી મારી મનેયાણી મને છોડીને જતી રહિ કારણે હું વા બેઠો હતો
એવું છે એમ ને
હમ્મ.
તમારી મનાડી બે તમારી મનાડી વિશે બે બે બે વાત કરી કેશો સર
હા હા મારી મનાલી જયારે હું એની સાથે ગેમ રમતો હતો જય્યારે ફ્રી ફાયર માં અમે મળ્યા હતા હતા ફ્રી ફાયરમાં અમે બહું સાથે ગેમ રમી બે ત્રણ વર્ષ ગેમ રમ્યા પછી મનારી મને ઇન્સ્ટાગ્રામ આવે થી વોટસએપ નંબર બધું હતું મારી જોડે બધી અમે મેસેજમાં પણ વાતો કરતા હતા ફોનમાં પણ વાતો કરતા હતા પછી જ્યારે ઓનલાઈન પૈસા પણ ત્યાં નાખતો હતો પછી રી પછી એના પછી તે મને બ્લોક કરીને જ રહી એમ મજા શું મા હું કરે
તો સર તમારી મંજાળી તમારી સાથે ગેમ રમીને જતી રહી એમ કેવા માંગો છો ને
ના ના મારી લાઈફ સાથે ગેમ રમી જતી રહી
હા હા હા તો મંજાલિ મંજાલિ બે પ્રકાર ની આવે છે મનાળી બેવફા આવે છે મંજાલિ બીજા મનાળા ને જોઈને પણ જ રહે છે મંજાલિ મજાલી મજાલી છે ને દગો પણ આપી શકે છે મનાડી થી સાવધાન રહેવું જીગર ભાઈ.
હા બિલકુલ સહી જ સાચું કયું ભરતભાઈ તમે ટમેટો મનાલી બઉ યુઝ કરી છે પણ અમે હજુ સુધી યુઝ નહી કરી એક પણ
મનાળી ના મનાળી ના ફાયદાય હોય છે. બહું ફાયદા હોય છે મનાળીના અને ફાયદા બહું છે એને તમારે અમારે ધીમો ધીમો વરસાદ આવે છે ને વાદળ ફાટી ગયુ છે જીગર ભાઈ અમે વા વરસાદમાં તણાઈ રહ્યા છે તો શું તમે અમને રસો લઈને બચાવવા આવી શકો.
ના ના ભરતભાઈ કારણ કે હું હું જ આજ વલસાડમાં ફસાઈ ગયો હું જે તેતાલી ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે વલસાડમાં કારણ કે ત્યાં આ ફરી પડ્યો હતો વરસાદના કારણે હું અહીયા દસ થી પંદર દિવસથી અહિયાં તો પાણી ની સુવિધા પણ નથી અને એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે કોઈ રેહવા માટે પણ નથી હવે શું કરીએ વલસાડમાં અમે ફસાઈ ગયા છીએ તમે બચાવ આવો મને
સર અમે પણ પાણીમાં તણાઈ રહ્યા છીએ અમારે વાદળ ફાટી ગયું છે અમારી દસ ભેંસો હતી અ દસ ઢગરા ધરા પાડા અને દસ મનાળઓને અમારા બે વાંદરા તણાઈ રહ્યા તમે બચાવ આવી શકો છો અમને?
હા ભરતભાઈ હું રે્યુ ટીમને ફોન કરું છું તમને બચાવવા આવી જશે ને હું તમને એ કહેવા માંગુ છું તમે થોડા ફોનમાં ધ્યાન રાખો કારણ કે મેળ સ થવામાં આવી છે એટલી કરું જલ્દી એટલે કહેવા માગુ છું ક્યાંક ભૂલી ના જતા નકી આપડી વાત બધી બાતાલમાં જ એટલા માટે તમે જમી લીધું કે નહી જમી?
હા અમે જમીન લીધું, તમે જમીન લીધું?
હા અમે જમી હતું જમીને હું બે વાર ઊંઘ્યા છીએ, ઊંઘીને હવે હુઈ જવું છે. આ તો મોબાઈલ ચાર્જિંગ પણ નથી લાઈટ પણ નથી આવી એના કારણે આજે તો બહુ કાર છે.
તો તમે સર જમવા વિશે બે વિડિઓ કોલ કરી શકશો છે સર જમમાં શું શું ખાવું જોઈએ તો શરીર માં સારું રહે.
હ જમણ વારોમાં તમારે શાકાહારી ખાવું જોઈએ કારણ કે માંસાહારી ખાવા ના ખું જોઈએ કારણ કે કોઈ જીવનને મારીને ખાવાથી કોઈ ના થાય એના કર આપણે શાકાહારી ખાવું જોઈએ કેમકે બટાકાનું ત્યા એવું એવું વગેરે વગેરે ડુંગળી છે એવું એવું તમારે ખાવું જોઈ કારણ કે માંસાહારી આપણા લાઈફ નથી એટલે આપણે કોઈના જીવને મારીને ખાવા લાયક નથી એટલા માટે આપણે સાદું ભોજન ખવું જોઈએ. તમને એ કહેવા માગુ તમે ફોર્ન સબમિટ કરો નક્કી તો હમું આવશે નહી.